હલો.
હલો કેમ છો ત તમે
એકદમ મજામાં.
આજ. જ ન આપડે કે આજની જન જનરેશન ને જૈનજી અને જે જૂની જનરે તો મને તો એવું લાગે છે કે જૂની જનરેશન વધારે સારી હતી આજની જનરેશન ઉતાવળી વધારે છે. તે એને લઈને ખોટું જ પગલું ભરે છે જેમ કે અત્યારે સુસાઈડ ના કેસ વધવા ચોરી ચપાટા કરવા ખોટી જેમ કે રેપના કેસમાં છે એમાં ટીનેજર્સ દારા આવી રહ્યા છે. અ ખૂન થઈ રહ્યા છે. એ લોકો ટૂંકી બુધિ ના થઈ ગયા છે જેમ આપણે આપે આપણે નાના હતા ત્યારે જે લાંબા ગાળાનો વિચાર કરતા હતા એવું આજની જનરેશન જરાય જ કરતી નથી. જેના કારણે પોતે તો દુઃખી થાય જ છે. અને બીજાની દુઃખી કરે છે અને સમજવાનું તો કોઈ નામ જ નથી તી. એનું કારણ શું હોય શકે તમારું શું કેવું છે.
સાચી વાત છે અને એનું મુખ્ય કારણ છે ને બેન આ સોશિયલ મીડિયા અત્યના સોશિયલ મીડિયા ઓ ટી ટી તમે જુઓ એટલું બધું અત્યારની પેઢી ને માનસિક કેટલું ખરાબ બધું કારણ કે અત્યના ઓટીટીમાં પણ કોઈ પણ સીરીઝ જો કે પિક્ચર જો ગાળા ગાળી અને ટીવીમાં બહુ જ ન દેખાડવાનું પિક્ચરો દેખાડે. કે સિરીઝો દેખાડે. એના હિસાબે નાના છોકરાઓ પણ બહુ વહેલી તકે મોટા થઈ જાય. જય્યારે અમારા જમાનામાં હું બહુ મોટી બની તો મારા જમાનામાં અમારા જ જમાનામાં બેન ટીવી જ નહોતું. એટલે અમને તો કઈ ખબર જ ન પડતી અમાર તો શું હતું. કે બસ સ્કૂલે જાઓ આવો બેનપણીઓ સાથે ઢીંગલા ઢીંગલી રમો થપ્પો રમો સાતલી રમો સંતા કુકડી રમો કેવું રમો એટલે ત્યારે સોશિયલ મીડિયા નો તું. ટીવી નું એટલું મહત્વ ન નોતું અને ટીવી નું મહત્વ હતું. તો એટલું કે બધા ઘરમાં બેસે અને કેવી સરસ ધારાવાહિક આવતી. તી કે ઘરના બધા નાનાથી બ વડીલો ને ગમે એવી ધારાવાહિક આવતી એટલે આટલું બધું ક્યાય હતું નહી. અને પેલાના જમાનામાં બધા જોઈટ કુટુંબમાં રહેતા. મમ્મીઓ આપણા આપણા ઉપર ધ્યાન દેતા કોઈ જેવી વસ્તુ નહોતી કે આપણને બીક લાગે કે એકલા જતા બીક લાગે અને આ બધાનું કારણ અત્યના જેન્ઝઓ છે ખરી પણ જેનજીઓ ના મગજ આવા સુકામ થઈ ગયા. ઓટી આ બધું સોશિયલ મીડિયા ફોન નો બુંઘ. ઉપર તો ઉપયોગ મોબાઈલમાં આખો દિવસ રહેવું. કે બેનપણીઓ સાથે મોબાઈલમાં ચેટિંગ કર્યા કરવી એટલે કોઈની સાથે બોલવું નથી ગમતું આવે બહારથી અને ભાડા બંધ કરીએ એકલું અમને રહેેવું છે‌. શું કામ તો કે અમે અમારા ધૂનમાં. એ, અમે જો અમારી ફ્રેન્ડ સર્કલ આરે વાતો કરીએ. આઝીનઝી ન અને કાઈ કયો એટલે મગજંકર ચડી જાય. ગુસ્સે થઈ જાય અને છોકરાઓ એ એવું કરવા મયડા છે. કે ગુસ્સો આવે અને સામું મમ્મી પપ્પા ની બોલી દે છે. આપડે તો આપડા મમ્મી પપ્પા સામુ બોલતા બીતા. કારણ કે એટલો ડર રહેતો, અત્યારની જનરેશનને કોઈ ડર જ નથી રહ્યો. અ ક કઈક ક રસ્તામાં બી તમે કોઈ છોકરા ને એમ કેહેશો. કે સરખી રીતે ચલાવ તો ઈકાય નહી કરો સીધી ચાકુ દેખાડી દેશે. આવું આપણા જમાનનું મળતું કારણ કે આપણા મેં સંસ્કાર હતા. અત્યારની નવી જનરેશનને એક બહુ જ સરસ શબ્દ થઈ ગયા. તમને ખબર ન પડે. તમે આ વા છો એટલે જે તમે કહો છો ને કે આ જનરેશન ગ ખરેખર મને તો આ જનરેશન ગેપ જોઈને બહુ જ દુઃખ થાય છે. કે અત્યારની આ જેન્ઝઓ છે, એ કઈ દુનિયામાં આગળ વધે છે. આના કરતા તો આપડે સારા હતા, આપણામાં તો વડીલોને પગે લાગવું. આદર ભાવ આપવો કોઈ મહેમાન આવે તો. કે પછી મહેમાનો સાથે વાત કરવી, મોટા મોટા કુટુંબોમાં આપણે રેતા. અત્યારના કુટુંબો નાના થઈ ગયા છે કોઈ એકબીજા સાથે રેતું નથી. અને જેસીઓને પોતાની પર્સનલ લાઈફ થઈ ગઈ છે, એટલે જો કોઈ મહેમાન આવે તો ડિસ્ટર્બ થાય એવું કે અમને તમારી લાઈફમાં ડિસ્ટર્બન્સ થાય છે. એટલે આજે બે જે ગેપ વધ્યો છે ને બે એ મારા પલ્લે તો પડતો જ નથી તમારે શું કેવું?
એકદમ સાચી વાત છે. અત્યારની જનરેશન તમે કીધું ને આમ તો મેઈન કારણ સોશિયલ મીડિયા. ઓટીટી પ્લેટફોર્મ વેબ સિરીઝ આ બધું મુખ્ય કારણ છે. કારણ કે બાળક જે જોવે ને એજ વસ્તુ કરે છે, અને ઈ લોકો કો અત્યારે કોઈ પણ જ્ઞાન જોકે પેલા તો કહીએ ને તો એશી ટકા વડીલોનો એ ભાગ છે પેલા તો પેલાના વડીલો બેસીને સમજાવતા કે ભાઈ રામનું ચરિત્ર કેવું હતું કૃષ્ણનું ચરિત્ર કેવું હતું. અત્યારના વડીલોને આપડે એમ કહીએ કે ભાઈ તમે બાળકોને પૂજા પાઠ શીખવાડો. કે કોઈ પણ બાબતના જે ધાર્મિક જે કઈ ગ્રંથો અને એવું બધું છે એની વિશે માહિતી આપો. તો ઈ લોકો એમ કે કે હવે ક્યાં અત્યારે એવું કરાવવું છે છોકરાને જો. વડીલો અને માતા પિતા મજબૂત બને તો જે આજનો યુવા પેઢી ને પણ આપણે બચાવી શકીએ છીએ. પણ એવું એ લોકો કરે તો થાય. હવે એકલા માવતર અને એકલા વડીલો થી નથી થતો જો સામસામા બધા જ પ્રયત્ન કરે શિક્ષકોને બધા જ ભેગા થઈને. નો યુવા વર્ગ બચી શકે છે. અને પેલું તો સરકારે જે આવી જે તે વસ્તુઓ જે બહાર પડી રહી છે જેમ કે વેબ સિરીઝો છે, કે પછી ઓનલાઈન પેલા બધા ગંદા વિડીયોને એવું બધું આવે છે જે ખોટું દોરવી જાય છે. તે બધી બાબતો જોઉ સરકાર એની ઉપર કઈક નિયમ લાગુ કરે. તો સારી વાત છે તો એના કારણે બાળકોની બુદ્ધિ દુષ્ટ નથી થતી એની. ઉપરાંત તે સરકારે નેપાળ જેવો એક રૂલ્સ કરવો જોઈએ. કે જેમાં અ સોળ વર્ષ સુધી કોઈ પણ બાળકો ના હાથમાં મોબાઈલ ન હોવો જોઈ. કે કોઈ પણ પ્રકારના એવા ટીવીમાં એવા કોઈ બાબતો આવી ન જોઈએ. કે જેનાથી બાળક બગડે. એટલે આવા જો નિયમ કરવા માંગ કરે, સરકાર. તો ખુબ જ યુવા વર્ગ છે. એને આપણે બચાવી શકીએ છીએ. અને જો આમાં નહી થાય તો પછી આપડ ભારત ન યુવા વર્ગ ને બચાવી કારણ કે આ જેનજી એટલી ખતરનાક થતી જાય છે કે એ લોકોન ના તો કોઈના નાગણી છે, ના તો કોઈની પરવા છે. એ હંમેશા ઈ પોતાનુંજ ધાયરૂ કરે છે, અને એના કારણે જ તે આ બધી ત તકલીફો ઉભી થવા માંડી છે. મને તો એવું લાગે છે કે ક્યાં આમાં થોડુંક સરકારે પણ સહયોગ કરવો જોઈએ, તમારું શું કેવું છે?
વાત સાચી બેન, કે સરકારે સહયોગ કરવો જોઈએ. પણ સરકાર બધાનાજ ઘરમાં નહીં જઈ શકે. એટલે દરેક મા-બાપે પોતે શરૂઆત કરવી પડશે કે બાળક હવે જેન્ઝ ઝી થવાનું છે, તો જ્યારેથી ઈ જન્મે છે કે ત્યારના એ બાર તેર વરષનું થાય છે. તો એના ઘરમાં અત્યારથી જ સોશિયલ મીડિયાનો કરવા દો કે પછી અત્યના જે નાનપણથી બધાના હાથમાં મોબાઈલ આપી દે છે મા બાપો એ ન આપો, અને મા-બાપ પોતે એના ઉપર ધ્યાન આપી અને એની સાથે અને એની ઓ સાથેને જે ગમતી વસ્તુઓ છે. એ કાર્ય કરે, એમાં આપણા ઘરમાં આપણે શરૂઆત કરવી પડશે. બાળકોની સાથે આપણે સમય વિતાવવો પડશે- - અત્યારના કોઈ મા-બાપ પૂછતું નથી. કે તને શું પ્રોબ્લેમ છે, તું ક્યાં મુંઝાતો નથી? અટકતો નથી? મા-બાપ એ પોતાની જ દુનિયા માંજ, કારણ કે મા-બાપજ મો મોબાઈલ લઈને બેસી ગયા હોય છે. અને છોકરા ન એમ કે છે, અમને નડબા મોબાઈલ કર તુ તારે તું, એટલે અત્યારના આપણે આપણા ઘરથી શરૂઆત કરવી પડે. કે મા બાપે જેમ કેવું પડે, ચાલ મોબાઈલ મુક, હું તારી સાથે રમું છું. ચલ, સ્કૂલેથી આવ્યું તને કાઈ પ્રોબ્લેમ હતો સ્કૂલમાં, આવું થયું તો બાળકને એનો વાંક કેવા બદલે, ના તું સાચો છો એનો વાંક હશે, પણ બેટા તે આમ કર્યું ઓહ, તો એમ કરીને અત્યારના ઈ લોકોને વાળવા પડે એમ છે. અને ઈ માટે અત્યારના દરેક મા-બાપે બાળક ના ફ્રેન્ડ બનવું. જરૂરી છે, તો જ આ બધી વસ્તુઓ અટકશે. આપણે એકલા જેન્સીઓ ઉપર જ આપણે એલિગેશન કરીએ એવું શક્યજ નથી. અત્યારના દર જેટલો વાક બાળકોનો છે અમુક વસ્તુઓમાં એટલો જ વાંક મા-બાપ નો પણ છે, અત્યારના મા-બાપની દુનિયાએ શું છે કે જો ઘરે આવે છોકરું તો થોડીક વાર રહીને જમવાનું આપશે, આ કરશે અને હાથમાં આપી દે છે મોબાઈલ કારણ કે મમ્મીઓ નઈ મોબાઈલ જોવા હોય છે, પપ્પાઓ ન મોબાઈલ જોવા, કા પપ્પાઓ આવ ફિસેથી આવીને એમ કે, એ બ હેરાન ન કરતો હું થાકી ગયો. હવે મને ટીવી જોવા દે એટલે આ બધું જે છે બેન ઈ એનું એક જ કારણ છે કે. આ બધી વસ્તુઓને આઘાર રાખવું એવું નથી. આવ તમે આ ઘાઈ નહી રાખી શકો. પણ એનો એક સમય કરી નાખો ઘરે. અને દરેક નાના બાળકોમાં મમ્મીઓનો જ મોબાઈલ ઈ વાપરે એવું કરો. એટલે મા-બાપને ખબર પડે, કે એનું છોકરું જોવે છે શું. નહીતર તો એમને પર્સનલ આપી દેેશો તો આ તમને ઈ ખબર પડવાની નથી, તમારું બાળક એમાં સારું જોવે છે કે ખરાબ. નાનું બાળક છે, તો ચાઇલ્ડ લોક કરીને આપો એને. અને જેટલું બને એટલું એને સોશિયલ મીડિયા થી આઘું રાખ. હા અવેરનેસ કરો કે આ વસ્તુથી આ વસ્તુ થશે. કોઈ આમ કરે તો આમ થશે એઈ અવેરનેસ આપો. પણ જે ખરાબ વસ્તુ છે એનું જ્ઞાન મા બાપ જ આપી શકશે. અને એ નાનપણથી તો જ જેન્સી નીતર હજી તો જેન્સી છે. પણ એનથી આગળની પેગી આવશે એ તો એટલી બધી ખતરનાક આવશે. કે તમે રાત્રે નવ વાગે પણ એકલા નહી જઈ શકો. એટલું બધું આપણા દેશમાં. કે ગમે ત્યાં અત્યારના ક્રાઈમ વધી જશે તમારું શું કેવું છે?
સાચી વાત છે હું તમારી આ વાતની સાથે સહેમત છું. કારણ કે જેન જે ખતરનાક તો થઈ જ રહ્યું છે. અને એમાં તે આપડે કે ને અત્યારે છોકરીઓને ગુડ ટચ બે ટચ શીખવાડવું જોઈએ બધુ એ લોકોને કઈ કઈ બાબતો નું ધ્યાન રાખ. જોઈ એ કરીએ છીએ. પણ અત્યારે તો ઉલટું બધું થઈ રહ્યું છે અતને છોકરીઓ તો લોકો ના વર્ડર કરાવી રહી છે મર્ડર કરી રહી છે. નો ડાઉટ કે અત્યાર સુધી છોકરીઓની પણ ઘણી હત્યાઓ છોકરાઓ અથવા તો પુરુષો દ્વારા. થઈ રેપ થયા પણ આજ કની છોકરીઓ જે હંમેશા નારાયણી રૂપે કહેવાતી હતી એ અચાનક એટલી બધી કેમ બદલાઈ ગય એટલું બધું આપડા પશ્ચિમીકરણ ની અસર કેમ થવા મળી. એ આપણે આપણી સંસ્કૃતિને ભૂલી ને પશ્ચિમી સંસ્કૃતિ અપનાવવા માંડ્યા. અને એના કારણે આપડો યુવા વર્ગ કેવાય ને કે ટોટલી બદલાવવા માંડ્યો. એ લોકોને ગમે ત્યારે ગમે એની સાથે પ્રેમ થઈ જાય ગમે એની સાથે લગ્ન કરી નાખે. ગમે એની સાથે જીવું ગમે ગમે એને છોડી દેવા ગમે આપણા સમયે તો બ્રેકઅપને પેચઅપને છૂટવાનું તો કઈ આવતું જ નહતું હો ને અત્યારના સમય તો તમે જો એક પણમાં તો સાથે હોય ને કાર સવાર ઉઠેતા બ્રેકઅપ બીજાની સાથે કનેક્ટ પણ થઇ ગયા હોય. માન મર્યાદા ન તો કોઈ ભાન જ નથી રહ્યું આજની જનરેશનને. ખબર નહીં એ લોકો શું કરવા માંગે છે? અને વાસ્તવમાં જો અત્યારે આપડે આ લોકો ન પાછા નહી વાળીએ. તો આજ નહી તો કાલ એવો ખરાબ સમય આવશે કે આ લોકો આખા દેશની દુર્દશા કરી નકશે. લોકો દેશની પ્રગતિ કરતા અધોગતિ તરફ વધારે જઈ રહ્યા છે. તેવું થાય છે કે વાસ્તવમાં જેનજી છે. એને કંટ્રોલ અત્યારથી લાવું પડશે કારણ કે જો એને કંટ્રોલમાં નહીં લાવીએ ને. તો આલ્ફાબીટઈની પછીની જે આવવાની છે ને ઈ કોઈ સબક નહી લે. અને ઈ પણ આપડી સાથે કઈક ન કઈક એવું કરશે જ તે મારી તો આ આ રજૂઆત છે હવે તમારે કઈ કેવું છે?
ના બેન જો અત્યારે મારા મહેમાન આવ્યા છે ને તો હું થોડી વાર પછી આપને ફોન કરું હો
ઓકે ચાલો મને તમારી સાથે વાત કરીને ખુબ મજા આવી આવજો.
આવજો